હલ્લો
હ સુુંખો
નહીઈ નહી બસ બેઠા છીએ
હા તો તમારો બર્ડે આવ તો તો એ વાત મળી અમદં
હા એ અહિયાં ઓગસ્ટમાં આવશે હડે
ઓહો એટલે બધો જલ્દી બી આઈ જાય છે
હા
તમે કહેતાય નહ કે મારો વડે આજ
હા
પાર્ટી ના આપવી પડે એટલે એવું કે ભાઈ નહી કેવ જતો રહે જ નર પાર્ટી મામાંગજ આપી ભી કરજ મે ખર્ચો કરાવશે ખોટો
ના ના પણ સામે્ય પણ ગિફ્ટ મામાંગ
તો પણ ગિફ્ટમાં તો અમે માગવાની થોડી હોય આય કઈ એ તો હું આપું એ તમારે લેવાની હોય ને
હા એ તો વાત સાચી છે
તો પછી તમે તો એ વાત કર કે હું માગવી એ જ આપું એને તોડી ના ગિફ્ટ કેહેવાય ગઈ
હા એ પણ એક છે અને અમે વર્ષમાં તો એક જ દિવસ એવું આવતોું હોય છેને કે જે દિવસની આપડે ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હોઈએ છીએ
હા હા એ તો વાત તમે કીધી કે ભાઈ બર્ ડે છે બધા મારા ભાઈ બંધુ કે પરિવાર ના લોકો કે કે રોજ સવાર સવાર માર અમુક જે સ્પેશિયલ પર્સન હોય એ બાર વાગેને મેસેજ કરી રહે કે ભાઈ હેપી બર્થ ડે એ માણસ બી ખુશ થઈ જાય કે બીજા વન નહી કરે ચાલશે સ્પેશિયલ પર્સન કરી દીધો એટલે માણસ બી ખુશ થઈ જાય એટલે કે અ બાજુ સવારે હોય એટલે આપડે તો એવું કે બર્ ડે છે તો ચાલો આપડે ઘર ના પેલા તો કર્યા પછી અને પછી આપે રેડી થઈ ને અ મંદિરે જઈએ અને આશીર્વાદ લઈએે કે ભાઈ ભગવાન તમે આ વર્ષ સારું કા સારું એવું અને મને સારું એવું મળે એજ્યુકે સનમા એવું વીસ માંગતા હોયે
હા એ તો ઘણી સાચી વાત કીધી અને આ દિવસે તો આપણને મળતી જે શુભેચ્છાઓ છે, જે ગિફ્ટ છે. જે આપણા ફેમિલી નો અ પ્રેમ છે. અને આપડી બાળપણની યાદો આપણા ચેડા પર ઓટોમેટિક આપણને અ હાસ્ય નાનું સ્મિત લાવી દેતું હોય છે.
હા એ તો છે, કે ભાઈ હા ચાઇલ્ડહુડની જે બધું જે હોય કે મેમરીઝ છે, તે તમે યાદ કરો કે ભાઈ આટલા વર્ષ નો થીયો તો ત્યારે મને મારા મામા એ કે ગમે તે આ કઈક ગિફ્ટ આપ્યું તું આટલા વર્ષ નુ થયો ત્યારે મારા પપ્પા એ મને આ લઈ આપીયુતુ એટલે એ બધી તમે પાછું એવું બી અ સ્પેશિયલ મોમેન્ટ ઉપર આપ્યું હોય વસ્તુ એટલે તમે સાચવીને બી રાખો અને તમારે અ એ વસ્તુ જોડે કનેક્શન બી જોડાયેલું હોય કે ભાઈ અ મને આ મારા પપ્પા એ બર્થ ડે ના દિવસે આપ્યું છે. આલે હું આવું ગમે તે વેળફવા ના દઉં આને તો હું સાચવીને રાખીશ અને કનેક્શન જોડાયેલું હોય એટલે તો પછી વાતે જ અલગ છે.
હા એ તો વાત ઘણી સાચી કીધી તમે અને જન્મ દિવસ તો આમ દરેક વ્યક્તિ માટે ખાસ હોતો હોય છે, બાળક હોય કે વૃદ્ધ હોય કે દરેક ને આમ પોતાના જન્મ દિવસની તો ખુશી થતી જ હોય છે. અને આ દિવસ તો આપણને આમ યાદ દબાવતું હોય છે, કે જીવનનું એક વર્ષ પૂર્ણ થયું આપણું અને હવે નવું વર્ષ શરૂ કરવા જઈ રહ્યા છે.
હા એટલે અમુક પાછા એવું નહિ હોતું કે વર્ષ મારો બરડે છે, એમ કરીને ખુશ તા તા અમુક તે એવા બી હોય નેગેટિવ મેન્ટાલિટી વાળા કે મારું એક વારસ ઓછું થયું ત રોદડાવી રહેતા હોય કે ભાઈ મારું વારસ ઓછું થઈ ગયું હ તો બે પાંચ વાર રેવાય હોય તે વય ગયા એવી વાતા આ લોકો થી તો
હા એ તો સાચી વાત કીધી તમે
અને એમાંય આપણા શિક્ષક લોક એમાંય આપણા શી ક્ષક લોકો તો એમજ કે કે આટલો બધો તૈયાર થઈને ખુશ થઈને શું લેવા આવે છે, હવે થી ત એક વરષ મોટો થયો ડોસો થઈ ગયો હવા તો ઓછું એક વ એક વર્ષ તારું ઓછું થયું એમ કરીને ટોનટ બી મારે એ લોકો તો સર લોકો
હા એ તો ઘણી સાચી વાત કીધી અને બાળપણમાં તો જન્મ દિવસની વાત આમ કઈક અલગ હોતીતી
હા એ તો છે, પણ અવે શું કરીએ અવે મોટા થઈ ગયા ને જેમ જેમ એટલે અ માણસો બી ઓછા થાય અને લોકો જોડે એટલી બધી કોનો જેનસ વધાર ના થાય એટલે તમને જે તમને ગયા વર્ષે જે તો બર્ડે વિસીસ કરી કે આ વષેના કરે તો તમને આમ મનથી બી એવું થાય કે ભાઈ આ માણસે ના કરી તો આમ અંદરથી દુઃખ થાય કે ના કરી એટલે કે ભાઈ ખરાબ લાગે ને એવું બધું બી તમે વિચારો
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે અને હું બાળપણનું કહું નેતો બાળપણમાં કેવું કે આપણે આમ સ્કૂલે જતા તો પેલી તો આપણને નવા કપડાં પહેરવાની કેમકે આખું, જેટલી દિવસ પણ સ્કૂલ ચાલુ હોય તોઆ એક જ એક દિવસ હોય છે, કે જયારે આપણને આમ રંગબેરંગી. કપડાં પહેરવા મળતા હોય છે, એટલે આમ નવા પહેળા કપડાં પહેરવાની આપણને એક ઉત્સુકતા હોય છે. પછી એક શાળામાં આપડે ચોકલેટ વેચવાની મજા હોય છે, અમુકવાર તો અમે કેવું કરૂં. કે મેને મારી ફ્રેન્ડ હોય તો મારી બર્થડે હોય તોમે ચોકલેટ. અ સર લોકોને આપું, અને બીજી મારી ફ્રેન્ડ છે, એ થેલી પકડે ને આવે જોડે. એટલે એકા ફરવાની પણ મજા આઈ જતી, પછી મિત્રો સાથે રમવાની પણ મજા આઈ જતી કેક કાપવાની. પરિવાર નો આદ આશીર્વાદ લેવાનો. હજી ખોટા પાડવાનું આણંદ, અને શાળામાં તો કેવું કે બર્થડે ના દિવસો તો આપણને ટીચર્સ મારતા પણ નોતા.
હા એટલે તમે જે હોમવર્ક લઈને તાગ્યા હોય તો એ દિવસે બચી જ જય અને આપ. પડી બી એવા. એ દિવસે તો હોમવર્ક કરવાનું જ નહીં બથૅડે દિવસે શરતો છોડી જ દેવાના, બીજ દિવસે માર હશે તો મારે. એટલે લેશન કરી દેવાનું એટલે બીજા દિવસે અડે નહીં. અને પેલું તો જઈએ, આપણે સ્કૂલમાં એટલે બધા ભાઈ બંધો ભેગા થાય વીસ કરે. પછી વીસ કરતા કરતા એકાદો પગ ઊંચો. કરીદે બેવ પગ ને બેવ હાથ પકડી દે. પછી બથૅડે બોમ મારે અને જે હાલત થાય, આપડી વાત જ ખરાબ થઇ જાય, પછી તો પછી સર બી ગયા પેલા લેકચરમાં. કે ભાઈ તારો બથૅડે ના આવો કેમ ધૂળ વાળો થઈ ના આયો. પણ જે હાલત થઈ હોય પેલા એ કોને કેવી કે આવું થયુંશે. કે મારે મને અલગયતાવે ભેગા થઈ જાય.
હા, તો વાળબની આપણને આમ મજા જ કંઈક અલગ હોતી હતી. પણ આજના સમયમાં તો તમે જુઓ ને કે, ઘણા લોકો જન્મદિવસ માત્ર આમ સોશિયલ મીડિયા પર જ મળતા લાઈક્સ અને, સ્ટેટસ સાથે જોડાયેલા હોય છે, કોઈ આમ પહેલાની જેવી જેવી રીતે તો બર્થ ડે ઉજવતું ઉજવતું જ નહીં કે પરિવાર સાથે, સમય વિતાવો, પછી આપણાથી મોટા હોયએ લોકો નો આશીર્વાદ લેવો. મિત્રો નો આભારમાંનો અને જરૂરિયાતમંદ લોકો, લોકોને મદદ કરી એવો તો બંને હાર ઉજવતા જ નહીં આપડે,
હા, એટલે એ વાતતો તમે કીધી સાચી કે ભાઈ લાઈક્સ મળેના. એટલે એમાં કેવું કે એક જણા એ મૂકી તમારા બસો થી ત્રણસો ફોલોવર હોય. એટલે એક જણની તમે મૂકી તમે બી આખા વર્ષમાં લોકોની મૂકી હોય. એટલે પેલા નીજે તમે મેશન બેગ આપો એટલે, પછી પાછળ તો દડ દડ દડ દડ તમે જેની કરી હોય એ લોકો મૂકીદે. અને તમને લાગે કે ભાઈ સાઈડ. અરજણાની સ્ટોરી મૂકી કે હુંતો આવો છું, ફેમસ માણસ છું. આમ નથી એમ પણ એવું કંઈ નહીં હોતું કે તમે, બીજી જારે બથૅડે આવે ત્યારે તમે કોઈ બી મેન્શન બેગ કે ગમે તે. કોઈને કહો નહીં. ત્યારે તમને રિયાલિટી ખબર પડે કે તમારો અસલમાં મનથી. કે ગમે તે હોય. તો કોને યાદ રાખ્યો છે એમાં તમને માંડ બે થી ત્રણ માણસો તમને કરશે. એ બી બે થી ત્રણ માઇ તમારા ઘર ના જ હશે. કોક જે એવું હશે ફ્રેન્ડ કે તમને વિસ કરશે બાકી તો કોઈ જ નહી કે ભાઈ શું યાદ રાખવાનું ભલે ને આપડે બાજુમાં રહેતા હોય જોડે રતા હોય, રોજ આખો દિવસ તો બી એમને ખબર ના કે આપડો બર્ ડે હતો અને આપણેે બી પછી એવા થઈ જઈએ કે બર્ ડે તો શું છે એટલે કે આમ મેચ્યોરી થઈ જાય. બે જ છે બીજું તો શું એવી વાત થઈ જાય છેલ્લા.
હા એ તો ઘણી સાચી વાત કીધી તમે.
હા એટલે બધું હા બોલો
અને એક મેં કહ ને તો બર્ ડે ના દિવસે આપડણે એક અમુક ઘણા કાર્યો પણ કરવા જોઈએ. એક સુંદર વિચાર પણ આપણા મનમાં લાવવો જોઈએ કે આપણે દરેક બર્ ડે ના દિવસે એક વૃક્ષ વાવીએ. પછી કોઈ ગરીબ બાળક હોય તો એને પુસ્તક આપીએ પછી ખાસ તો આપડણે અનાથ આશ્રમ કા તો વૃદ્ધાશ્રમ છે. તો ત્યાં જઈને થોડી સેવા સેવા પણ કરીએ અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ હોય, તો એની આપણે મ મદદ કરીએ તો આપણો જન્મદિવસ વધુ જમ અર્થપૂર્ણ બની જતોું હોય છે, આપણને યાદ પણ રહેશે કે અચ્છા હા મેં આ બ બે ના દિવસે આ વ્યક્તિ ની મદદ કરી હતી એવી.
હા એટલે એ વાખ તો તમે સાચી કીધી અને કઈક સંકલ્પ બી લેવો જોઈએ. કે હું મારી ગંદી આદત છે. કે ધારો કે મોબાઈલ વધારે વાપરવાની કે બીજી કોઈ છે કે ગંદી આદત તો એ છોડી શ હવે જે મારો ગોલ છે, ફ્યુચર ગોલ એના ઉપર હું ધ્યાન રાખીશ એવી બી તમારે સંકલ્પ લઈએ. અને નવા તમારા બર્ ડે નો જે પહેલા દિવસની શરૂઆત સારી રીતે કરો અને આખા વર્ષ તમે સારું કરો એવો સંકલ્પ લો તો એ બી કઈક સારી વસ્તુ કેહેવાય.
હા એ તો સાચી વાત છે. અને જન્મ દિવસ પણ માત્ર ઉંમર વધવાનો દિવસ નહી પણ જીવનમાં તેનો આભાર માનવાનો દિવસ છે કે હા. મારા જીવનમાં મેં શું આ વર્ષમાં કર્યું એવુ
હા. એ વાત તો તમે બરોબર કીધી તો ચલો આપડે હવે આટલા સુધી રાખીએ તો
હા આ ટોપિક એવો છે કે આપડે આ વાત જ ખતમ ના થાય.
હા એ વાત બરોબર છે.
હા વાંધો નહી સારું સારું ચલો આવજો. હા